હા મેઘા કેમ છો?
બસ બરાબર. તું કેમ છે?
અ હું તારા જ ફોનની રાહ જોતી હતી. કે આજે તું કયો વિષય લઈને આવે છે.
આજે બસ આપણે તહેવારો ઉપર વાત કરીએ થોડી ઘણી.
હા આજે આપણે મને લાગે છે. ભારતના વિવિધ તહેવારો વિશે વાત કરીએ અને ભારત તો ખરેખર તહેવારોનો દેશ કહેવાય છે. બરાબર ને?
હા સાચી વાત છે. તહેવારો ધર્મ સંસ્કૃતિ પરંપરા લોકો કહે છે ને કે ભારતમાં બધું જ છે એમ.
હા સાચી વાત છે. દરેક તહેવાર આનંદ ઉત્સાહ અને એકતાનો સંદેશ આપે છે. અને ભારતમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે.
સાચી વાત છે. તો આપડે પેલા તો દિવાળીની વાત કરીએ.
હા દિવાળી તો હિન્દુનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.
હા સાચી વાત છે. આ તહેવાર એટલે એમ કેવાય ને કે પ્રકાશનો તહેવાર છે.
હા પ્રકાશનો તહેવાર અને લોકો પોતાના ઘર સાફ કરે છે. રંગોળી બનાવે છે અને દીવા પ્રગટાવે છે. અને આખા દેશમાં બહુ જ ધામધૂમથી દિવાળી મનાવવામાં આવે છે.
સાચી વાત છે. દિવાળી એટલે આમ લોકો રાહ જોતા હોય કે દિવાળી ક્યારે આવશે એ કારણ કે બાળકોને તો ફટાકડા ન જ હોય એટલે એ લોકો તો નવરાત્રી થી જ ચાલુ થઈ જાય કે ક્યારે દિવાળી આવશે ને અમને ફટાકડા ફોડવા મળશે. અને બીજું કે ડીમાં મહેમાનો ઘરે આવે મીઠાઈઓ બને નાસ્તાઓ બને
હા સાચી વાત છે. એની તો મજા જ કઈક અલગ છે. બધાના ઘરે જઈ બધાના ઘરે મળવા જવાનું અને અલગ-અલગ નાસ્તા મીઠાઈઓ અને વાનગીઓ માણવાની અ તો એની તો મજા જ ખુબ અલગ છે. એ દિવ એ દિવસોમાં તો જમવાનું જ મને નથી થતું કારણ કે એટલી બધી મીઠાઈઓ અને નાસ્તા ખાઈને આપણું પેટ ભરાઈ જાય છે.
સાચી વાત છે. દિવાળી તો ખુબ જ લોકપ્રિય તહેવાર છે. અને આખા ભારતમાં દરેક લોકો એને ઉજવે છે.
હા અને દિવાળીના દિવસે આપણે માતા લક્ષ્મીજીની પૂજા પણ કરીએ છીએ.
હા સાચી વાત છે. અરે દિવાળી ચાર દિવસ નો પ્રસંગ છે. એ આમ લોકો ખુબ હોંશે હોંશે ઉજવે છે. દિવાળી
હા એ આખા વર્ષમાં દિવાળી ની રાહ જોઈને બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધા રાહ જોઈને બેઠા હોય છે.
સાચી વાત છે. સાથે આપણે ગુજરાત નું કહીએ તો ઉત્તરાયણ પણ ખુબ જ લોકપ્રિય તહેવાર છે.
હા એકદમ સાચી વાત ઉત્તરાયણ પણ ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. અને આ દિવસે લોકો પતંગ ઉડાડે છે.
સાચી વાત છે. ને કાયો છે તો બોલે જ. એની સાથે આનંદ કરે લોકો.
અને જમવામાં લોકો ઊંધિયું અને જલેબી પણ ખાવાનો આનંદ માણે છે.
સાચી વાત છે. ઊંધિયા વગર તો ઉત્તરાયણ કેવાય જ નહી એવમ છે.
હા હવે તો ઉત્તરાયણ અ એટલી લંબાવે છે. લોકો કે સવારથી અગાજી ઉપર ચડી જાય અને પછી સાંજે ગરબા ડીજે ડાન્સ અને રાત્રે પછી તુક્કલ ઉડાવવાની એ બધું એવું નથી કે ઉત્તરાયણકારી ખાલી દિવસનો જ તહેવાર છે. રાત મોડી-મોડી રાત સુધી લોકો અગાશી ઉપર ચડીને ઉત્તરાયણ મનાવતા હોય છે.
હા સાચી વાત છે. એટલે ઉત્તરાયણ એટલે એમ કેવાય ને કે અગાસી ઉપર જ એમ જમવાનું સાથે પતંગ ઉડાવવાનું બધું જ ત્યાં જ હોય અગાસી ઉપર જ.
હા અને અમદાવાદમાં તો સાંભળ્યું છે. કે બે દિવસ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી. ઉત્તરાયણ અને વાર્ષિક ઉત્તરાયણ
સારું કહેવાય.
હા, લોકો બે દિવસ ઉત્તરાયણ મનાવે છે અને ખૂબ જ આનંદ કરે છે અને ખૂબ જ મજા કરે છે.
અને એવી જ નવરાત્રી પણ છે. ભારતમાં બહુ નવરાત્રી વખણાય છે.
હા, નવરાત્રી ખાસ તો ગુજરાતનો સૌથી રંગીન અને ઉત્સાહભર્યો તહેવાર છે.
સાચી વાત છે. લોકો નવ દિવસ માતાજીની આરાધના કરે અને ખુબ રૂમે જુવે છે.
સાચી વાત છે રાત્રે ગરબા અને દાંડિયા રમવામાં આવે છે.
હા, અને એ તો મજા જ કઈક અલગ છે રાત્રે મોડે સુધી ગરબા રમવાની માતાજીની આરાધના કરે
અને અલગ અલગ કપડાં જેમ કે ચણિયાચોળી સ્ત્રીઓ બધી મહિલાઓ પરંપરાગત કપડાં જેમકે ચણિયાચોળી પહેરે છે અવ અને પુરુષો કેળ્યું ને ધોત્યું એવું બધું એવું પહેરીને અલગ અલગ એની સ્પર્ધાઓ પણ થતી હોય છે અ બેસ્ટ ડ્રેસની તો એ-એક-એ કપડાં પહેરીને નવરાત્રિમાં ગરબે ઝુમવાની જાણે સાક્ષાત માતાજી પ્રસન્ન પ્રગટ થયા હોય એવું લાગે ત્યારે તો એવા એવી કેટલી બધી કન્યાઓ અને મહિલાઓ ગરબા રમતી જોવા મળે છે.
હા, સાચી વાત છે અને હવે તો કેવું છે કે નવરાત્રીનું એટલું બધું વધી ગયું છે પ્રમાણ કે લોકો બહાર ભારતની બહાર પણ બીજા દેશમાં
હા, એકદમ સાચી વાત છે એકદમ એવું ઘણીવાર જોવામાં આવે છે. અમેરિકામાં અહીંયાના ગાયક કલાકારો મોટા-મોટા કલાકારો અહીંયાથી અલગ અલગ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા નવરાત્રિ ઉજવવા માટે તે જતા હોય છે.
સાચી વાત છે અને લોકો પરંપરાગત કપડાં પહેરે ખુબ મજા કરે છે નવરાત્રીમાં.
હા, મને લાગે છે હવે આપણેે હોળી વિશે વાત કરીએ.
હા, હોળી તો રંગો નો તહેવાર છે.
હા, લોકો એકબીજાને રંગ લગાવે છે અને મીઠાઈઓ ખવડાવે છે.
હા, હોળીના એક દિવસ પહેલા હોળીના પછી ના દિવસે ધૂળેટી કહેવાય. હોળીનો જે દિવસ હોય એમાં હોળીકાા દહન કરે.
હા, સાચી વાત છે હોળિકા દહન એની પણ આપણે વાર્તા બાળકોને કેહતા હોઈએ છેીએ તો જ લોકોને તહેવાર જો આપણે એના એની એના ઈતિહાસ વિશે આપણે વાત કરીએ કે આ તહેવારનું મહત્વ કેમ છે તો જ એ લોકોને એ તહેવાર ઉજવવાનું સાચું જ્ઞાન મળે એટલે આપણે દરેક તહેવાર વિશે આપડા આપણા બાળકોને અ એનું એની માહિતી આપવી જોઈએ તો એ લોકોને ઉજવવાનો સાચો આનંદ આવે અને ખબર પડે કે આપણે કેમ એ તહેવાર ઉજવીએ છીએ.
હા, સાચી વાત છે અને ઈદ પણ મુસ્લિમ લોકો નો તહેવાર છે એ પણ મહત્વપૂર્ણ છે તો એ લોકો પણ હોંશે હોંશે ઉજવે છે.
હા, આપણા દેશમાં વિવિધ ધર્મ અ નું પાલન થાય છે તો આપણે બધા તહેવારોને પણ માન આપીએ છેીએ તો ઈદમાં પણ લોકો મસ્જિદમાં જઈને નવાજ અદા કરે છે.
સાચી વાત છે. સેવૈયા, ખીર અથવા વિવિધ મીઠાઈઓ બનાવે છે અને એ લોકો ખુબ ઈદ બધાને હળી મળીને ઉજવે છે.
હા, અને એકબીજાને ઈદ મુબારક કહીને શુભેચ્છા આપે છે.
હા, જો આપડ ક્રિસમસ ની વાત કરીએ તો એ ખ્રિસ્મી ધર્મ નો મુખ્ય તહેવાર છે.
હા, સાચી વાત છે આ દિવસે લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે.
આ ઘરોમાં ક્રિસમસ ટ્રી સજાવે છે અને એ લોકો પોતાની પ્રાર્થના કરી પછી બધા ભેગા મળે છે.
હા, એ-એ તહેવાર પણ તને નથી લાગતું મને દિવાળી જેવો જ લાગે જેમ આપણે દિવાળીમાં એકબીજાના ઘરે જઈએ તો ક્રિસમસમાં લોકો અ એકબીજાના ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવે છે. બધા ધર્મ અલગ અલગ છે પણ તહેવારની ઉજવવાની રીત બહુ જ અ ઈદ જોઈ લ્યો, ક્રિસમસ જોઈ લ્યો કે દિવાળી જોઈ લ્યો મને તો ખાલી ધર્મ અલગ છે બાકી ઉજવવાની રીત એક સમાન જ લાગે છે.
સાવ સાચી વાત છે બધા ધર્મ એમ કહી ને કે એક જ છે એમ.
હા, સાવ સાચી વાત છે. અને ક્રિસમસમાં તો બાળકોને સાતાક્લોઝની બાળકો કેટલી રાહ જોઈને બેઠા હોય છે.
હા, સાચી વાત છે એમ જ છે એ લોકોને કે સાન્તાક્લોઝ આવશે ને
અને ગિફ્ટ લઈને આવશે. હા, હા, સાચી વાત છે. હા મને લાગે છે કે હવે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરીએ.
આ તહેવારમાં આ તહેવાર પણ ઘણો લાંબો હોય છે અને આ તહેવારનું મહત્ત્વ મહારાષ્ટ્રમાં વધારે હોય છે.
હા, સાચી વાત છે લોકો ભક્તિપૂર્વક પૂજા કરે છે અને મોદક નો પ્રસાદ ચડાવે છે.
હ અને ગણેશજીનું મહત્વ તો દેશભરમાં છે જ અને હવે તો દરેક શેરીઓમાં છે કે બધી જગ્યાએ લોકો ઘરમાં પણ ગણપતિનું સ્થાપના કરતા
હા, સાચી વાત છે. હા, અને અંતમાં ગણેશજી નું વિસર્જન કરવામાં આવે છે.
હા, એ દિવસ તો મને જરાય પસંદ નથી કેમકે ગણપતિજી આપડા ઘરે આવે અને
હા, પછી એ જ આપડે વિશ્ સાચી વાત છે એ આપ આપણે બહુ જ દુઃખ થાય છે. પણ આવતા વર્ષે ફરી આપણે ગણપતિની રાહ જોઈએ છીએ. ગણેશજી પધારવાની
સાચી વાત છે. અને બસ પછી તો તરત રક્ષાબંધન બનાવે એટલે એ પણ ખૂબ સરસ તહેવાર છે.
હા આ દિવસે બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધે છે.
ઈ ભાઈ બહેન ન રક્ષા કરવાનું એક વચન આપે છે. ભાઈ બહેનને
હા અને ભારતના દરેક રાજ્યમાં આ રીતે અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે.
હા સાચી વાત છે. પરિવાર ના સભ્યોની સાથે સમય પસાર કરવાની એક તક આપે છે.
હા આજકાલ લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ તહેવાર ઉ ઉજવવા તહેવારો ઉજવવા લાગ્યા છે.
હા ઓછા ફટાકડા ફોડવા પ્રદુષણ ઓછું કરવું એ બધી જાગૃતિ લોકોમાં આવી રહી છે.
સાચી વાત છે. તહેવારો આપણને ખુશી એકતા અને સંસ્કાર શીખવે છે.
હા તહેવારો વગર જીવન નિનીરસ જ લાગે.
સાવ સાચી વાત છે. તેથી આપણે બધા બધા જ તહેવારોને પ્રેમ અને સન્માનથી ઉજવવા જોઈએ. અને સાથે મળીને ઉજવવા જોઈએ.
સાચી વાત છે. ભારતની વિવિધ સંસ્કૃતિ પર ગર્વ અનુભવવું જોઈ કે આપણી પાસે આટલા બધા તહેવાર છે. આપણે ખુબ સારી રીતે ઉજવીએ છીએ.
એકદમ સાચી વાત છે. તહેવારો સાથે ઉજવવા અલગ-અલગ તહેવારો ઉજવવા એકબીજાની સંસ્કૃતિના અલગ-અલગ રાજ્યોના સંસ્કૃતિને અપનાવવી એ એ એક ખરેખર મોટી વસ્તુ છે. એનાથી આપણું જ્ઞાનમાં પણ વધારો થાય છે.
સાચી વાત છે.
હા.
તો આપડે પછી ફરી વાત કરીશું તહેવારો વિશે કારણ કે આ વાતો તો ક્યારેકૂ
ખૂટવાની જ નથી એકદમ સાચી સાચી વાત છે. તહેવારો અને વિવિધતા એ જ આપણા દેશનું મહત્વ છે. સંસ્કૃતિ તહેવારો વિવિધતા તો વાત કરવાની ખૂબ જ મજા આવી આપણે ફરી ક્યારેક આ વાત ઉપર આગળ વાત કરીશું. બાય.